હલો.
હા, કેમ છો?
બસ મજામાં.
બરાબર. આ તો અત્યારે બેઠી હતી તો બેઠા બેઠા એવો વિચાર આવ્યો. કે હવે તો ગામડા અને શહેર વચ્ચે જે ઘણો એવો તફાવત થઈ ગયો છે એમ. કે ગામડ ગામડાનું જીવન કંઈક અલગ હોય છે, અને શહેરનું. પણ અલગ હોય છે. તો તમે જણાવી શકો કે ગામ અને શહેર વચ્ચે શું તફાવત હોય છે?
હા. આ તો તમે એકદમ સાચી વાત કીધી છે. અને આ તો એક વિચારવા જેવી બાબત છે. સામાન્ય રીતે તો શહેરમાં વધુ શાળાઓ, કોલેજો યુનિવર્સિટી અને કોચિંગ સંસ્થાઓ હોય છે. અને વિદ્યાર્થીઓ માટ ટે પણ સારી સુવિધા હોય છે. અને બધી રીતે આપણને ગા શહેરમાં સુવિધા મળે. પન ગામડામાં જેવું આપણને શાંતિપૂર્વક જીવન મળે એવું નથી મળતું ત્યાં આગળ. અને સિટ શહેર નું જે જીવન હોય એ થોડું ફાસ્ટ કહેવાય. અને જે સ અહ ગામડાનું જીવન હોય એ શાંતિ વાળું હોય છે.
હા સાચી વાત. અને ગામડામાં રહેવું છે ને બહુ સારું લાગે. કે ગામડાનું જીવન એવું, કે સામાન્ય રીત તે શાંતિ અને સરળ હોય છે. અને લોકો એક બીજાને સારી રીતે ઓળખતા હોય, પાડોશીઓ વચ્ચે પ્રેમ અને સહકાર જોવા મળતો હોય. અને પ્રદુષણ પણ ઓછું જોવા મળે ગામડામાં. અને ત્યાંની ગામડા ની હવા એકદમ શુદ્ધ હોય. એટલે આપણને જીવન જીવવાની મજા જ કંઈક અલગ આવે.
હા. અને જયારે શહેરમાં જે જીવન હોય એ ઝડપી ભર્યું હોય. અને લોકોના પોતાના કામમાં વ્યસ્ત રહેે. પણ અહીયાં આગળ પરિવહન હોસ્પિટલ કોલેજ એમ ઘની અન્ય અન્ય સુવિધાઓ મળતી હોય છે.
હા. અને શિક્ષણની દ્રષ્ટિ આપણે જોઈએ ને કે ગામ અને શહેરમાં કશો તફાવત છે તો શહેરા શહેરોમાં કેવું કે સારી સ્કૂલો હોય, કોલેજ હોય, અને ઘણા એવા તાલીમ કેન્દ્રો હોય છે. એવી જ રીતે ગામ-ગામમાં પણ છે ને હવે શિક્ષણની સારી એવી સુવિધાઓ વધી રહી છે. પરંતુ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં જાય છે. ગામડામાં હોવા છતાં તેઓ તે લોકો શહેરમાં ભણવા જાય છે.
હા. ઉચ્ચ શિક્ષણ તો ગામડામાં એટલું હોતું નથી એના માટે લોકોએ પોતાના ઘરથી શહેરમાં જવું પડે છે. તો રોજગારમાં પણ એવું હોય છે. અત્યારે લોકો રોજગાર માટે શહેરો તરફ વળ્યા છે શહેરોમાં ઉદ્યોગો, કંપનીઓ અને વિવિધ પ્રકારની નોકરીઓ પણ વધુ હોવાથી રોજગારની તકો પણ વધારે હોય છે. જયારે ગામમાં તો મુખ્યત્વે શું હોય? ખેતી, પશુપાલન અને નાના વ્યવસાય ઉપર જ લોક કો આધાર રહે છે.
હા સાચી વાત કીધી. ગામમાં રહેવાના પણ કેટલાક ખાસ ફાયદા છે. કેમ કે ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોય. સ્વચ્છ હવા હોય, કુદરતની નજીક નું જીવન હોય, અને લોકો લોકો વચ્ચે આત્મીયતા જોવા મળતી હોય. અને બાળકોને ખુલ્લી ખુલ્લી જગ્યામાં રમવાની પણ મજા આવે.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી. ત્યાં નું તો એકદમ સુંદર છે. અને જો શહેરમાં તો જોવા જઈએ. તો ત્યાંની સુવિધાઓ તો વધારે હોય છે, ઇન્ટરનેટ, મનોરંજન રોજગાર એટલે એનું જીવન સુખદાયક બને છે.
હા. આમ જોવા જઈએ ને, તો શહેર બંને વચ્ચે બંને એકબીજાની જરૂર છે. કેમ કે, ગામમાં અનાજ, શાકભાજી, દૂધ અને અન્ય કૃષિ ઉત્પાદનો ના શહેર શહેરમાં આવે છે. અને બીજી તરફ શહેરમાંથી ટેકનોલોજી, શિક્ષણ આરોગ્ય અને વેપારને વેપારની સેવાઓ ગામ સુધી પહોંચે છે. બંને એક બીજા પર આધારિત રાખે છે કે, ગામડું પણ હોવું જોઈએ ને, શહેર પણ હોવું જોઈએ.
હા, એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે.
અને કે દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાત હોય કે, એને ગામમાં રહેવું કે સ સેટ સિટીમાં રહેવું એમ.
દરેક વ્યક્તિની એ જરૂરિયાત પર હોય, જો કોઈને શાંતિ અને કુદરત ગમતું હોય. તો ગામ સારું લાગે, ત્યાં રહેવું. ગમે અનજોગને રોજગાર અને આધુનિક સુવિધાઓ જોતી હોય. તો શેર વધુ અનુકૂળ લાગતું હોય છે.
હા, તેવી જ રીતે છે ને. આરોગ્ય સેવાઓમાં ઘણ ફેરવાય છે, ગામડા અને શહેરમાં. કે શહેરોમાં મોટી હોસ્પિટલો હોય, નિષ્ણાત ડોક્ટરો હોય. લેબોરેટરી હોય, આધુનિક સારવારથી વધુ સુવિધાઓ મળતી રે. અને ગામમાં તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે. પરંતુ ગંભીર સારવાર કે કઈ મોટી એવી એ થઈ ગઈ જાનહાની પોહોંચી ગઈ. તો ગામડાના લોકોને શહેરમાં જાવું પડે.
હા, આ પણ એક વસ્તુ છે. ત્યાં તો શું નાના-નાના ક્લિનિકો હોય, એટલે એ લોકોને શહેર તરફ જ વળવું પડે છે.
હા.
શહેરમાં તો આમ જોવા જઈએ. તો તો થોડા પડકારો પણ જોવા મળે, ત્યાં શું? શહેરમાં ટ્રાફિક પ્રદુષણ, અવાજ. ભીડ હોય, પછી જીવનનો વધુ ખર્ચ હોય, ઘણા લોકો તો કામના દબાવને કારણે માનસિક તણાવ પણ અનુભવતા હોય છે.
હા, એવી જ રીતે શહેરમાં જેવા પડકારો છે ને, એવી જ રીતે. ગામમાં પણ પડકારો હોય છે કે ગામમાં રોજગારની મર્યાદિત તકો કેટલીક જગ્યાએ પાણી સમસ્યા હોય સારી જાહેર પરિવહન વ્યવસ્થા નો અભાવ હોય અને ઉચ્ચ શિક્ષણની ઓછી સુવિધા જોવા મળતી હોય. એવા ઘણા બધા પડકારો ગામડામાં જોવા મળતા હોય છે.
હા. હા અત્યારે છે ને ટેકનોલોજીના કારણે ગામોમાં તો ઘણા બદલાવ પણ આવ્યા છે. આજે ઘણા ગામોમાં ઇન્ટરનેટ સ્માર્ટફોન ઓનલાઈન શિક્ષણ પછી ડિજિટલ પેમેન્ટ અને સરકારી સેવાઓ પણ ઓનલાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે. હવે તો ખેડૂતો પણ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીમાં સુધારો કરી રહ્યા છે.
હા એવી જ રીતે છે ને ગામ અને શહેર વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટી રહ્યું છે. એવું લાગે છે કે ઘણા શેત્રોમાં અંતર ઓછું થઈ રહ્યું છે. કે રસ્તા વીજળી ઇન્ટરનેટ અને સરકારની યોજનાઓને કારણે અ ગામમાં પણ વિકાસ થઈ રહ્યો છે ઘણો એવો તો પણ હજુ કેટલાક ક્ષેત્રોમાં ઘણા ય સુધારાની જરૂર છે. હજુ છે કે ગામડા જેવું જ બધા રહે છે પણ ધીમે ધીમે વિકાસ થશે અને ગામડું પણ એક શહેર બાજુ વળી જશે
હા. અને ગામ અને શહેર બંનેના સમાન વિકાસ તો ખુબ જ જરૂરી છે. જો ગામમાં સારી શાળાઓ હોસ્પિટલ રોજગાર અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ મળશે તો લોકોનું સ્થળાંતર પણ ઘટશે અને સમગ્ર દેશનો સંતુલિત વિકાસ થશે
હા સાચી વાત અ ગામડામાં છે ને સંસ્કૃતિ જીવનશૈલી પર્યાવરણ અને ભવિષ્ય વિશે કઈક આપણે વાત કરીએ કે ગામ ગામ અને શહેરની સંસ્કૃતિમાં ઘણ એવો તફાવત છે કે ગામડામાં લોકો છે ને. પરંપરાઓ અને સંસ્કૃતિ સાથે વધુ જોડાયેલા હોય. અને તહેવારો, મેળાઓ. સામાજિક કાર્યક્રમો એટલે એ બધું હોય ને તો આખું ગામ એક સાથે તે ભેગું થઈ જ જાય અને બધા જ એ કાર્યક્રમમાં જતા રહે જ્યારે સ શહેરમાં કેવું કે તહેવારોતો ઉજવાય પરંતુ લોકો પોતાના જીવનમાં જ કંઈક ને કંઈક વ્યસ્ત રહે અને લોકો બહુ ઓછી ઉજવણી કરતા હોય એમ
હા હા. અને ગામ અને શહેરની જીવનશૈલીમાં પણ ઘણો ફરક જોવા મળે છે. ગામમાં જીવન શાંત અને સરળ હોય છે. લોકો વહેલા ઉઠે છે અને કુદરતની નજીક રહે જયારે શહેરમાં જીવન ખુબ ઝડપી હોય છે સમય નું આયોજન પછી ટ્રાફિક અને કામનું દબાણ શહેરના જીવનનો ભાગ છે.
હા અને ખોરાકની દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો ગામડામાં હજુ તાજું દૂધ શાકભાજી અને ઘરનું બનાવેલું ભોજન મળી રહે. જયારે શહેરમાં છે ને વિવિધ પ્રકારની વાનગીઓ અને ઘણી એવી હોટલો બસ હોટેલો, લારીઓ એ બધું જોવા મળતું રે શહેરમાં તો. અને બધા બહારનું જ ખાવાનું બધું પસંદ કરે શહેરના લોકો તો ઘરે કોણ બનાવે? મહેનત ના કરે જ્યારે ગામડાના લોકો ઘરે મહેનત થી બનાવે અને એ ભોજન કરે એ લોકો.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. પછી બહારનું ખાય એટલે પછી બીમારી પણ ઘર કરી જાય.
હા.
અત્યારે તો પરિવહનની દ્રષ્ટિએ પણ ફરક દેખાય છે. પેલા તો ઓછું પરિવહન દેખાતું તો ગામડામાં. શહેરમાં અત્યારે બસ, મેટ્રો, ટેક્સી અને અન્ય જાહેર પરિવહન ની પણ સુવિધાઓ મળે છે. અને ગામોમાં બસ અને ખાનગી વાહનો નો વધુ ઉપયોગ થાય છે. જોકે હવે ઘણા ગામોમાં પણ રસ્તા ને પરિવહનની સ્થિતિ સુધરી રહી છે.
હા અને પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએને તો સામાન્ય રીત તે ગામમાં હવા શુદ્ધ હોય છે અને હરિયાળી વધુ હોય છે. અને પ્રદુષણ ઓછું થાય છે, જ્યારે એ રીતે શહેરમાં જોવા જઈએ ને વાહનો, ઉદ્યોગો અને ભીડને કારણે છે ને હવા અને અવાજનુ પ્રદુષણ ઘણું એવું જોવા મળે છે. એટલે ત્યાં ખેતી કે એવું કશું કરવું હોય ને તો બવ મુશ્કેલી પડે છે શહેરમાં તો.
હા અને એટલા માટે જ લોકો ગામ છોડીને અ શું કેહેવાય. એટલે ત્યાં બંને એકબીજાનું એ છે પૂરક કેહેવાય કે ગામ માટે સીટ-શહેર પણ જરૂરી હોય ને શહેર માટે ગામ પણ જરૂરી હોય. રોજગારની તકે આપડે શ-શહેરમાં આવવું પડે. અને જો સારી વસ્તુ જોઇતી હોય તો ગામમાં જવું પડે એવું છે.
હા, એકદમ સાચી વાત કીધી.
એટલે જ્યાં સુધી રોજગાર અને ઉચ્ચ શિખણએ તકોમાં તફાવત રહેશે. ત્યાં સુધી લોકો શહેર તરફ વળશે. પરંતુ જો ગામોમાં સારી સુવિધાને રોજગારી મળશે. તો પછી ઘણા લોકો પોતાના જ ગામમાં રહીને પણ સફળ બની શકે છે.
હા અંતે તો બસ એટલું જ કહીએ કે એક ગામ અને શહેર વચ્ચે તફાવત હોય શકે એમ. પરંતુ બંને આપણા દેશની શક્તિ જ છે કે એક ગામની સાદગી અને શહેરની પ્રગતિ સાથે લઈને જ ભારત નો વિકાસ થાય છે.
હા, એ તો તમે એકદમ સાચું કીધું છે.
હા. સારું ચાલ તો ફરી આપડે ગામ અને શહેર વચ્ચે વાત કરીશું.
હા પાકો પાકો.